હલો.
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો.
જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે કેમ છો.
હ હું પણ મજામાં છું. આજે હું વિચાર કરતો હતો કે આજે આપણે બાળકોમાં સારી પ્રતિમાનો વિકાસ વિશે વાત કરીએ
હા હા બહુ સારા વિચારો છે આપણને આપણા બાળકોમાં સારા પ્રતિમાનો વિકાસ તો જરૂર થી કરવો જોઈએ કારણ કે બાળક જોઈએ તો આપણા દેશનું ભ ભવિષ્ય છે તો તેમના વ્યક્તિત્વ વિકાસ માટે એ લોકોમાં સારા પ્રતિમાનોનો વિકાસ કરવો બહુ જ જરૂરી છે
હા સારી પ્રતિમા બાળ બાળકના વ્યક્તિત્વ ને ઉ્જવળ બનાવે છે સંસ્કાર એ સારી પ્રતિમાનો પાયો છે
બિલકુલ આપણે જોઈએ તો બાળકોમાં સારા મૂલ્યોનો વિકાસ કરવો એ પરિવાર શાળા અને સમાજ આ બધાની સૌથી મોટી જવાબદારી છે કારણ કે બાળક છે એ બાળપણમાં એના એના અંદર જો સારા ગુણો નો વિકાસ થાય તો એ આગળ જઈને સારો વ્યક્તિ બને છે અને આખા જીવન દરમિયાન તેમની સાથે આ સારા મૂલ્યો રહે છે
હા અને માતા પિતા બાળકના પ્રથમ માર્ગદર્શક હોય છે તેઓ બાળકને સારા અને ખરાબ તો ભેદ શીખવે છે શિક્ષકો પણ બાળકના ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવે છે સત્ય બોલવાની આદત બાળપણ થી જ કેળવવી જોઈએ
બિલકુલ સાચું કહો છો તમે કે જો બાળકોના વિકાસ અને પ્રતિમાનો માટે જો આપણે સારા સંસ્કારોનું સિંચન કરીએ તો એ આગળ જઈને એના વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે જેમ કે તમે કીધું સત્ય બોલવું વડીલોનોો આદર કરવો મહેનત કરવી પછી સમય નું મહત્વ સમજવો બીજાને પ્રત્યે દ અને પ્રેમ રાખવો સહાનુભૂતિની ભાવના રાખવી આવા જે ગુણો છે જે બાળકમાં બાળપણથી જ શીખવવા જોઈએ તો જ આગળ જઈ ને સારો માણસ બની શકે છે
એકદમ સાચી વાત છે તમારી વડીલોનોો આદર કરવો એ પણ સારો ગુ ગણાય છે બાળકો એ સૌ સાથે પ્રેમ અને સારા રીતે વર્તવો જોઈએ સમય ન મહત્વ સમજવું પણ જરૂરી છે અને તેમજ સ્વચછ અને સુધરતા સારા વ્યક્તિત્વ ની ઓળખ છે નિયમિત અભ્યાસ બાળકના જ્ઞાનમાં વધાર કરી છે
બિલકુલ અને આપણે જોઈએ તો બાળકોને સારા જે આદર્શ છે આપણા સમાજમાં આપને જો આમ કહીએ કે જે આપણા નેશનલ હીરોઝ છે કોઈ દેશભક્ત એમના જે સારા સારા વ્યક્તિત્વ વ્યક્તિત્વ ના જે દર્શન છે એ આપ આપને બાળકોને કરાવવા જોઈએ કહાનીના માધ્યમથી પુસ્તકોના માધ્યમથી કોઈ પણ માધ્યમથી આપણે જો એમના સામે એવા આદર્શ વ્યક્તિઓનું વ્યક્તિત્વ એમને સમજાયએ તો એમાં પણ સારા વ્યક્તિ બનવાની ટેવ આવે છે અને એમને એમના અંદર પણ સારા પ્રતિમાનનો વિકાસ થાય છે.
એકદમ સાચી વાત હ જો આગળ. સારા માણસો ના જોઈને અ બાળકો પણ તેજ શીખે છે. જો માતા પિતા કરીએ તેજ બાળકો માં પણ આવે છે તેથી જ આપણે બધાને અ એવું કરવું જોઈએ જે બાળકો માટે સારો હોય.
બિલકુલ આપણેે જોઈએ તો બાળકોમાં રમત ગમત સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સામાજિક પ્રવૃત્તિઓના માધ્યમથી આપણે બાળકોમાં નેતૃત્વ અને આત્મવિશ્વાસ નો વિકાસ કરી શકીએ છી. અને આજનો જે ડિજિટલ યુગ ચાલી રહ્યું છે એ યુગમાં પણ બાળકને મોબાઈલ અને સોશિયલ મીડિયાની અસરથી આપણે બચાવું બચાવવું બહુ જ જરૂરી થઈ ગયું છે કારણ કે બાળક આજકાલ વધારે થી વધારે સમય મોબાઈલ અને સોશિયલ મીડિયામાં વિતાવે છે. તો એમાં એ શું જોવે છે કઈ વસ્તુ એના મગજ પર વધારે અસર કરે છે એની જાણ માતા પિતાને જરૂરથી હોવી અને એના ઉપર થોડો કંટ્રોલ પણ હોવો જોઈએ કે એ જરૂરથી એવા સારા પ્રતિમાનો નો વિકાસ કરે જેનાથી એનું જીવન એનું ઘડતર આગળ સારો થઈ શકે એના માટે આપણને બાળકો ફોનમાં શું જો જોઈ રહ્યા છે એની જરૂરથી જાણ રાખવી જોઈએ.
આજ તમારી વાત એકદમ સાચી છે. આજ ના યુગમાં બાળકો મોબાઈલ ફોનનો વધારે ઉપયોગ કરે છે અને મોબાઈલ ફોનમાં કેટલા ફાયદા અને ગેરફાયદાની વસ્તુઓ હોય છે. તે આ તે આપણે માતા પિતાની ફરજ કે તે પોતાના બાળકો ઉપર ધ્યાન રાખીએ કે પોતા શું કરે છે.
એ તો બિલકુલ સાચું કહો છો તમે અને બાળકોમાં આપણને પહેલથી જ દેશ પ્રેમ, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સ્વચ્છતાની ભાવના અને સમાજ સ સેવાના ગુણ વિકસવા જોઈએ જેનાથી એ આગળ વધીને જવાબ જવાબદાર અને સારો વ્યક્તિ બને.
હા અને તેમજ બાળકોને રમત ગમત પણ બહુ જ જરૂરી છે રમતગમતથી શારીરિક અને માનસિક વિકાસ થાય છે. અને વાચનથી બાળકોના વિચારો ના સમૃદ્ધ આવે છે. સારા મિત્રોની પસંદી પણ ખૂબ મહત્વની છે. ખોટી સંગત હોય તો બાળકના વિકાસમાં નુકસાન પહોંચી શકે છે.
આ તો બિલકુલ સાચી વાત ચોક્કસ વાત કરી તમે બાળકનો જેવી સંગત હશે. એવી એનામાં અસર આવશે અને આપણે જોઈએ તો બાળકોને માત્ર ભણતર પૂરતું જ શિક્ષણ ના આપવું જોઈએ પરંતુ જીવનમાં સારા મૂલ્યો અને નૈતિકતા વિષે એમને સમજ આવી જોઈએ અ સત્ય હહી શા કરુણા સહનશીલતા અને પરોપકાર જેવા ગુણો બાળકમાં આપ આપણને વિકસવા જોઈએ એનાથી એનો વ્યક્તિત્વ ઉજ્જવળ બનાવે. બનાવવામાં મદદ કરે.
હા અને બાળકોને બચપનથી જ આ શીખાવવું જોઈએ બીજાની મદદ કરવી બીજાની મદદ કરવાની ભા વિકસાવી જોઈએ આત્મવિશ્વાસ અને મહેનત બાળકને આગળ વધવામાં મદદ મદદ કરે છે. આ આ બધા સારા ગુણોથી બાળકને સમાજમાં માન સન્માન આપવામાં આવે છે.
બિલકુલ સચ ચૂકો છો તમે સમાજ ન જો બાળકો આપણેે એવું કે છે ને બાળક છે એ રાષ્ટનો આગળ નો ભવિષ્ય હોય છે એટલે જો આપણી આજની પેઢીને જેવી તૈયાર કરીશું એવુ આપણે ભવિષ્યમાં એવો સમાજ આપણા સામે અ જોવા મળ છે એટલે આપણે આજ ની પેઠી ને સારા- મૂલ્યો ન સિંચન કરવો બહુ જ જરૂરી થઈ ગયો છે.
હા અને શાળાઓમાં પણ શિક્ષકો બાળકોને ચારી નિર્માણમાં મહત્વનો ફાળો આપ. સત્ય પ્રામાણિકતા અને શિષ જેવા ગુણો બાળપણથી જ કેળવ જોઈ વડીલોના આદર અને નાનાઓના તે સ્નેહ જરૂર રાખવો જોઈએ.
બિલકુલ સાચું કહ છો તમે અને બા એવું કે છે કે જેમ જેમ સમય પસાર થાય તેમ બાળક તેના આસપાસ રહેલા જેવા વ્યક્તિઓ હોય છે એમની એ એના ઉપર જરૂરથી એના ઉપર અસર થાય છે. એટલે સમાજમાં જે સારા વ્યક્તિત્વ અને સારા જે સકારાત્ વિચાર શ્રેણી વાલા અને સમાજ નું જે સારું કર ના જે વ્યક્તિઓ છે એમની મુલાકાત લેવી એવા લોકો ના જીવન વિશે આપણને એમને ઓળખ આપવી જોઈએ અને એમને એમના વિશે જાણવાની એમનામાં પણ જિજ્ઞાસા વધે કે એમને એમના જીવનમાં કેવી રીતે પ્રગતિ પામ વા સારા કાર્યો કરીને સમાજમાં પોતાનો દરજો બના એના માટે પણ આપણને બાળકોને આવી સમજ આપવી જોઈએ
એકદમ સાચી વાત છે તમારી અને બાળકોને સાથે વિનમ્રતા અને સૌજન્ય એ આ માતા પિતાની જવાબદારી છે અને સમય ન પાલન કરવું તે પણ બાળકોને શીખવવા જોઈએ
બિલકુલ આજના સમયમાં બાળકો પર સ્પર્ધાનું અને બહુ જ દબા વધી રહ્યું છે બહ જ કોમ્પિટિશન વધી રહ્યો છે આવા કોમ્પિટિશન ના સમયમાં પણ બાળકો બાળકોની અંદર અ યોગ્ય માર્ગદર્શન આપવું તેમને કોઈની અ સાથે આટલી સરખામ ન કરવી અને સારા પ્રતિમાનો અને સારા જે પ્રતિભા જે વ્યક્તિ છે એમના એમની જીવન શૈલીથી પ્રભાવિત થઈને આપણા જીવનને પ્રગતિ કરવી એવા વિચારો બાળકોમાં આપણને સીચવા જોઈએ અને સમાજની પણ બા બાળકો પર સારી આમ જોઈએ તો અસર પડે છે એટલે જે સમાજ સારા વ સુરક્ષિત વાતાવરણ સારો શૈક્ષણિક સુવિધા અને સકારાત્મક સામાજિક મૂલ્યો આપણને બાળકોમાં આપવા જોઈએ તો જેનાથી બાળકનુંનુ હિત થાય
હા અને આ આત્મવિશ્વાસ બાળકને પડકારોનોો સામનો કરવાની શક્તિ આપે છે મહેનત અને ધીરજ સફળતાનો મુખ્ય આધાર સ્તંભ છે અને ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ પણ બાળકોને વિકાસમાં મદદરૂપ છે તેથી જ અને સારા સંસ્કારો બાળકોને જવાબદાર નાગરિક બનાવે છે
બિલકુલ એ કહેવામાં આવે છે તે જ આવતી કલના સારા નાગરિક બનશે અને જો એ સારા નાગરિક બનશે તો જ દેશ મજબૂત અને આધાર સ્તંભ બનશે એના માટે આજના જે બાળકો છે એમના અંદર સારા મૂલ્યોનું અને સારા પ્ર પ્રતિમાનો વિકાસની ટેવ આપણને બાળપણથી જ આપવી જોઈએ
હા એ તો સાચી વાત છે
ચાલો તો ફરી કોઈ આવા વિષય પર જરૂર થી ચર્ચા કરીશું હમણાં ફરી આપણે મૂલીય સમય થોડો ઓછો છે ફરીથી મળીશું જય શ્રી કૃષ્ણ
ઓકે ઓકે જય શ્રી કૃષ્ણ
હમ